હલો.
હેલો કેમ છો?
મજામાં છો તમે કેમ છો?
બસ મજામાં.
મને તમારી જોડે પાણી વિશે વાત કરવાની હતી. એકદમ સરસ વિષય છે આ એ મ પાણી વગર જીવનની કલ્પના પણ નથી થઈ શકતી
હા સારું વાત છે ને પાણી વાળો વિષય પણ સરસ છે કેમ કે પાણી વગેર આપણું જીવન જ ના ચાલે
બરાબર આપણે રોજ પાણીનો ઉપયોગ કરીએ છીએ પણ ઘણી વાર એનો બગાડ પણ ના કરીએ ઘણા લોકો નળ ચાલુ રાખી દે છે અને જરૂરિયાત કરતા વધારે પાણી વાપરે છે. મને લાગે છે કે પાણી બચાવવાની આદત નાના બાળકોથી જ શીખવું જોઈએ પાણીની બચત થશે અને તેનું કારણ છે કે પાણીનો બગાડ ભી ના થયો
હા સાચી વાત છે.
કારણ કે આગ બચાવશું તો આવતી પેઢીને પણ શુદ્ધ પાણી મળશે.
હા સાચી વાત છે આપડણે પાણી બચાવશું તો સમય એવો હશે કે પાણી આપણને બચાવશે અમુક વખત કમેચ કોઈ માણસ બીમાર હોય છે તો ઘણી વખત પાણી પાણી કરતા હોય છે, પણ એ પાણી પણ નથી પી શકતા
બરાબર મજે એને કપડાં ધોતા પણ જરૂરિયાત પ્રમાણે જ પાણી વાપરવું જોઈએ મજે ખૂબ સારી આદત છે મજે નાના નાની નાની આદતોથી ઘણું પાણી બચાવી શકાય છે.
હ સાચી વાત છે ઘણી વખત આપડે હ વાસણ ગસ્તા હોઈયે અથવા તો વોશિંગ મશીનમાં આપણે કપડા નાખીએ ત્યારે એના એમનેમ ચાલુ રાખી દેતા હોય છે. કારણ તે પાણી ઘણું બગડતુ હોય છે.
બરાબર. હજે સમાચારમાં જોયું હતું કે લોકોને દૂરથી પાણી લાવું પડે છે. કેમકે જોઈને લાગે છે પાણી આપણી પાસે સહલ મળે છે. અને એની કિંમત જોઈએ કે એકદમ સાચી વાત છે ભગવાન ને આપેલા એ અમૂલ્ય સંસાધન છે. જે વરસાદની પાણી નુ જે વરસાદનું પાણી આવે છે ને તે બી સાવચું પણ ખૂબ જરૂરી છે.
સાચી વાત છે તરના પાણી નો સંગ્રહ કરવો જોઈએ. આપડે પાણી બચાવી વરસાદ નું ટાંકો ભરી રાખીએ આપડે આખું વરસેે પાણી પીવામાં ઉપયોગ કરી શકીએ છીએ આપડે એપાણી ખુબ સારું છે પીવા માટે
બરાબર ઘણા ગામોમાં ઉનાળામાં પાણી ભી ખુબ તંગી પડે છે.
હા સાચી વાત છે પણ એ વખત તો ગામડાઓમાં ઓ અઠવાડિયું પંદર દિવસ સુધી પાણી આવતું જ નથી હોતું.
બરાબર જે અમારા વિસ્તારમાં વ્યવસ્થા પણ કરવામાં આવી રહે છે આ ખુબ સારી વાત છે જો બધા લોકો મળીને પ્રયાસ કરશે તો ભવિષ્યમાં પાણીની સમસ્યા ઓછી થશે જે રેઇન વોટર હોલસ્ટેન્ગી બૂબુર્ગન વા પાણી પણ વધે છે.
હા બરાબર છે સાચી વાત છે.
અને આજે આપણે પાણીની કિંમત સમજીને યોગ્ય ઉપયોગ કરવો જોઈએ મંજે મારામાં તે તો કારણ છે, કે પેલું તો પાણી પીના પાણી બગાડ અને બીજું કોરાથમાં થતાં ફેરફાર ભી થાય છે, એમાં જંગલ ઓછા થઈ રહ્યા છે અને વર સાદમાં પ્રમાણ પણ અસર પડે છે.
હા, બરાબર છે ઝાડવા ઓછા થયા રહ છે, એના કારણે વરસાદ
હમ્મ ઝાડ વધારે આપણનો ઝાડ વધારે હોય, તો વરસાદ પણ સારો થાય અને જમીનના પાણી પણ ખૂબ વધારે છે આપણ વૃક્ષો બી લગાડશું ઝાડ લગાડશું તો. પાણી બી આવશે અને બચત બી થશે અને પાણીની બચત કરવાની તે આપ આપણા પર ડિપેન્ડ છે. કે અમારા ગામમાં તો પહેલા ખુબ કુવા હતા પણ અને ઘણા કુવા સુકાઈ ગયા છે. પેલા કા તો પેલા જમાના મે તો કુવામાં કેટલું પાણી રહેેતું હતું.
હા, કુવા આખા ભર્યા પેલાના સમયના લોકો બધા કુવા માથી પાણી લઈ ને પીતા હતા,
અમારી બાજુ પણ હા બરાબર છે. ને અમારું બાજુ પણ એવી જ સ્થિતિ છે, લોકો બોરવેલ પણ વધારે આધાર પર રાખે છે. બોરવેલ પણ ખૂબ કરે છે, કારણ મો ટર લગાડીને પાણી લેવાનું,
સાચી વાત છે આપડ ગયા આના આપડે પેલાના જે બધા રહ્યા છે, એના સમયમાં પાણીનો ઘણો એ લોકો સારો એવો ઉપયોગ કરતા હતા, પણ આપણને પાણી અત્યારે મળી ગયું છે તો આપડે પાણી ન કિંમત નથી સમજતા.
અને બરાબર મજે ઘરમાં તો આપણે પાણી ખૂબ રીતે બચાવવું જોઈએ કારણ કે આપણા ઘરમાં પાણીની, અ આપને બચત કરતા નથી આવતી પણ આપણા. અ ઘરમાં તો પાણીની બચત કરવું જોઈએ શાકભાજી ધોયેલ છે. પાણી આવે ને તે બગીચામાં નાખું છું આવી બી એક બચત છે પ જે એના ફાયદા બી થાય છે. આ તો ક આવું કરવાનો પ્રયાસ પણ કરવું જોઈએ, આપને જ પાણી ની બચત કરશું તો આગલા પેઢીની કરતા ખુબ સારું રહેશે. આવડાજે, અ પાઈપ થી પણ ખૂબ પાણી વય છે, જ ઘણા લોકો ટાક અ ટાંકી ભરાઈ જાય છે તો પછી પણ મોટર બંધ કરતા નથી.
બરાબર છે સાચી વાત છે એ પાણી નો બચાવ આપડે કરવો જોઈએ.
પ્રત્યેક વ્યક્તિ થોડી જવાબદારી લે તો ઘણ ફરક પડી શકે છે શાળાઓમાં, પણ બાળકોનું પાણી બચાવવાની માહિતી આપવું જોઈએ, બાળકો જે શીખે ઘરમાં પણ બધાને સમજાવે.
ખેતી પાણી વગર ખેતી પણ શક્ય નથી, કિસાનો માટે તો પાણી જીવનનો સમાન છે,
સાચી વાત છે આપો દેશ છે, પૃપ્રધાન દેશ દેશ છે જો પાણી આપડ પાણી વરસાદી ના આવે તો ખેડૂતો પાણી માટે કેટલા થતા હો જોઈએ, કોઈ પાક પણતા નથી એના કારણે આપને અનાજ પણના મળે.
અને એથી ઓછા પાણીમાં પણ સારું ઉત્પાદન મળી શકે છે, મને લાગે છે કે પાણી ન એક એક ટીપો અમૂલ્ય છે. ફક્ત સંસ્કાર બધું કરી શકે પણ એવી વાત નથી, આપને પણ ની ફરજ નિભાવવી જોઈએ. એલે ઘણા લોકો સાર્વજનિક ન ચાલુ રાખી દે છે, અને ધ્યાન પણ નથી આપતા
હ સાકી જ છે ઘણી જગ્યાએ આપણે ચતા હોય રસ્તામાં ચતા હોય પાણી નાશાવત. કોરા.
એ આદત બરા. અને એ આદતના જોઈએ એ આદત બદલાવવી જરૂરી છે મ જો કોઈ ન. લીક થતો હોય તો તુરંત ઠીક કરવું જોઈએ ને તો બંજે ઘેરે ઘેર. ખૂબ જણા ઘેર. નળ લીક ન થતો હોય છે પાણી વેસ્ટ જાય છે. તુરણ થી કરવું જોઈએ અમારા વિસ્તારમાં એકનો ઘણા દિવસ થી ટપકતો હતો. પછી લોકો એ મળીને નગરપાલિકાને. જાન કરી અને એક ઠીક થઈ ગયો. જે બધા લોકોને મળીને. કરી શકે ને તો જ્યાં જ્યાં પ્રોબ્લેમ થાય ને તે બધા લોકો કરીને. કરી શકે ને તો ઠીક થઈ જાય છે. પણ નાની વાતોથી પણ હજારો લીટર પાણી બચી શકે છે.
હ એવ સાચી છે.
વય ઘરમાં કપડાં ધોવાનું પાણી ક્યારેક બીજા કામમાં વાપરાનું. જે એ પાણીથી આંગણ સાફ કરી છે તો જરૂર ના હોય તો સુદ્ધી. નવ પણ પણ પાણી નથી એ લતાજ. આપ કપડાં ધોવાનું પાણી તે પાણી જે બચે છે ને તે પાણી ન આપણ. વિશ્રાગનો ઉપયોગ કર છે ને તો વેસ્ટ પણ નથી જતું પાણી બગીચામાં નાખવાનું. મુજ ખુબ સારી આદત છે અમારા ઘરમાં તો બાળકોને. પાણી બચવા વિશે તો ખૂબ સમજાયો છો તો પાણી જે પાચીનો પાણીનો. એટલો બચાવ કરે છે ને. ગામડામાં તો પાણી આવે છે પણ સિટીમાં તો પાણીની ખૂબ હાલ થાય છે.
બરાબર હા એ વાત સાચી છે.
અને રોજ સમજાય કે જ પાણી બગાડવું નહીં બ્રશ કરતા વખતે હાથ ધોતા અને નાહતા સમય જરૂરિયાત કરતા વધારે પાણી વાપરવુ નહી આજ કાલ શાળાઓમાં પણ પાણી બચાવ વિશે કાર્યક્રમ થાય છે. જે બાળકો ત્યાંથી ઘણું શીખે છે બરાબર તેમ બાલ બાલક બી ઘણું શીખે છે અને પછી ઘરે આવવાને માતા પિતાને પણ સમજાવે છે. મને લાગે છે કે આવતી પેઢી બાલક માંવધારે જાગૃત બનશે. અને જો આજે થી આદત પાડશો તો ભવિષ્ય સારું રહેશે.
સાચી વાત છે.
પાણી બજ બચાવાની સાથે સાથે નદીઓ અને તલાવ સ્વચ્છ રાખવાના પણ જરૂરી છે. કચરો ફેંકવાથી પાણી દૂષિત થાય છે અને માછલીને બીજા જીવનનું નુકસાન થાય છે.
ખબર છે પાણી બચાવવું જોઈએ પાણી જો તો પાણીમાં લોકો ગંદકી પણ એટલી કરી જાય તો આપડે તળાવો હોય એ નદીઓ હોય છે ગામડાઓમાં બધી ત્યાં પણ નદી તળાવમાં પણ એટલી ગંદકી કરે છે જે પાણી આપણે સ્વચ્છ રાખવું જોઈએ.
અ મજામાં બગીચામાં સાફસફાઈ અને ક્યારેય પણ વાન ધોવા પડે આ તો ખૂબ સાચો ઉપયોગ આપને કરતા છે પીવાનું શુદ્ધ પાણી એવી કામો વાપરાનું જરૂરી નથી. એની જેમ થોડું થોડું પાણી બચી જાય છે.
સાચી વાત છે.
બરાબર મને લાગે છે કે ઘરમાં આપની આવતી વ્યવસ્થા પણ હોવું જોઈએ ખર્ચ પણ વધારે નથી અને ફાયદા પણ ખૂબ છે પાણીની કિંમત તો એ લોકોને વધારે સમજાય ને માટે રોજ પાણી લાવું પડે
બરાબર છે.
અને શહેરમાં તો નળ ખુલી અને હ અને શહેરમાં તો નળ ખોલીને બહુ પાણી બંધ બચત ના કરે છે.
બરાબર છે અમુક જગ્યાએ તો જાહેર નળહોકરિયું હોય છે ત્યાં અ પેલું પાણી ના નળ બધા છે ઘણી જગ્યાએ લોકો નળ માંથી પાણી જીણું જીણું ટપકતું હોય છે તો એ પાણ પણ કેટલું બગડે છે. તો આપડે નળ પણ બધા ઠીક કરાવવા જોઈએ આપડે ઘરમાં ને ત્યાં કચેરીઓમાં જાહેર જગ્યાએ હોય એ પણ બધા.
જો કોઈ નળ લીક થતો હોય તો તુરંત ઠીક કરવો એ પણ ખૂબ મજે સારું કામ છે. ઘ અને ખૂબ સારા બધા લોકો મળીને નિયમોનું પાલન કરશે તો પાણીની સમસ્યા પણ ઘરની ઓછી થાય થઈશ જશે.
બરાબર છે સાચી વાત છે જે પાણી કહેતા નથી જળ એજ જીવન છે આપડે પાણી છે તો જ આપડે જીવન છે.
બરાબર ઘણી વાર લોકોની ખબર જ નથી હોતી કે કેટલું પાણી બગાડી રહ્યા છે. તેને ખબર છે કે અમે ઘરમાં વરસાદનું પાણી એક ટાંકીમાં સચાવ જોઈએ. પછી એ પાણી માટે વાપરો તો બગીચામાં સાફ સફાઈમાં અને ક્યારેક વાહન ધોવા માટે જ હોય છે. તો ખુબ સાચો ઉપયોગ છે પીવાનું શુદ્ધ પાણી એવો કામોમાં કપડાની જરૂર નથી પણ એથી રોજ થોડું થોડું પાણી બચી જાય છે..
સાચી વાત છે. ગણેશ તમે ખુબ સારી વાત કરી પાણી વિશે મને ખુબ જાણવા મળ્યું છે.
હા અને પાણીની કિંમત ન ખરે ખૂબ મહત્વ છે પાણીની બચત કરવું જોઈએ અને આજકાલ ઉનાળો દર વર્ષે કે વધારે ગરમ બી થતો જાય છે તો પાણીની બચત કરવી જોઈએ બધાને તમે બી પાણી ની બચત કરવામાં બધાને બહુ ચલો બાય હા હા હા બાય